હલો.
હા, કેમ છો બેન મજામાં?
હા, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા, શું કરો?
ઉજાગરો કર્યા તા તો વાસ કર્યો.
આજે આપડે એક્સરસાઇઝ અને ફિટનેસ વિશે થોડીક માહિતી મેળવીએ.
બરાબર છે, સાચી વાત છે.
હમ, ફીટ રેવું પણ જરૂરી છે આજકાલ.
સાચી વાત છે. એક્સરસાઈઝ કરવાની જરૂરી છે શરીર સારું રેન આપડે.
હા, આપડે દવા, પૈસા, સારું ખાવાનું એ બધું પછી પેલા આપડુ શરીર ફિટ હોવું જોઈએ.
સાચી વાત છે, તમારી
તમારો અવાજ થોડો ધીમો-ધીમો આવે છે.
તું બર અ એક્સરસાઈઝ કરવી જ પડે ઈમ કવ, શરીર માટે સારી છે ઈમ.
હા, આપડાથી બને એટલી, હા બરાબર આવે છે હવે.
દ હો હો
હઅ, આપડાથી બને એટલી આપડે ટ્રાય કરવી જોઈએ કે આપડે દિવસમાં થોડું ઘણું એક્સરસાઈઝ માટે થોડોક ટાઈમ કાઢી શકીએ કે યોગાસન કરી શકીએ એવી બધું આપડે થોડોક ટાઈમ કાઢીને આપણે કરીએને તો આપડે શું એમ કે, શરીર પણ સારું રે અને આપડે દવા લેવાની પણ એટલી બધી જરૂર નઈ પડતી
માનવાનું તો આપડે, અડધો કલાક તો મિનિમમ કાઢવું જ પડે.
સાચું કીધું. એક્સરસાઇઝથી શું થાય કે આપડ અ સ્ટ્રેસ પણ ઓછો થાય અને હેપી હોર્મોન જે છે તે છૂટો પડે એમ. તો આપડને ઘણા બધા ફાય-ફાયદા થાય એનાથી કે, નેચરલ દવા છે એનાથી આપડે બસ ઓટોમેટિક ખુશ થઈ જાય એમ, હેપી હોર્મોન્સ એમાંથી રિલીઝ થઈ જાય.
બરાબર છે તમારી સાચી વાત છે. કરવું જ પડે, દરેક સ્ત્રીને સ્ત્રી હોય કે ભલી ચાહે આદમી હોય, જે હોય, આપડે એક્સરસાઇઝ તો કરવી જ પડે શરીર માટે આપડે બરાબર. સારી છે.
હા એનાથી એનર્જી પણ આવે છે આપણને ને ઊંઘ પણ સારી આવે છે અને આપળો ફોકસ પણ વધે છે મગજ નો.
હાચી વાત છે બરાબર છે હા.
નાહ
જો આપળે એક કલાક જો રોજનુ કાળતા હોય ને તો આપળે એમ કેવાય કે એક દિવસ જો આય એક દિવસમાં ત્રેવીસ કલાક આપળે બે બીમારીઓથી દૂર રેય શકાય એમ જો એક દિવસ આપળે એક્સરસાઈઝ કરીએ તો.
હા.
એનાથી આપળા હાડકા પણ મજબુત થાય આપળુ ઈમ્યુનિટી પાવર વધે વજન કંટ્રોલમાં રૈએ, હા.
આપળે ઘણા બધા ફાયદા છે એક્સસાઇઝ કરવાથી આપળે ઘણા બધા ફાયદા સે દિવસ બીમાર ની પળો, આપળે જે જે એક્સસાઇઝ કરતા હોય એના શરીરમાં કોઈ બીમારી ના હોય, રોગ ના કોઈ જાતી નય.
હા સાચું કીધું અને જે બી પી, ડાયાબી ટીસ, હાર્ટ એટેક એ બધી બીમારીઓ છે એનાથી પણ આપળે ખતરો ઓછો થઈ જાય એમ પચાસ ટકા ઓછો થઈ જાય એ બધી વસ્તુથી.
સે બરાબર છે અળધો કંલાક તો આપળાને એક્સસાઇઝ સવાર ઉઠી વેલન છે પાંચ છે વાગે કરી કરી જુઈએ કરવી જ પળે એમ.
હમ આપળે એનાજે બીજું આપળે કઈ વધારે ના કરી શકીએ તો થોડી વાર આપળે ચાલવું જોઈએ અથવા તો દોળવું જોઈએ, કે સાયક્લિંગ કરવું જોઈએ એ પણ બધી એક્સરસાઇઝ જ છે જો આપળે વધુ હા વધુ ના કરી શકીએ તો ખાલી અઠવાળિયે અ કે અ દિવસમાં થોળી થોળી વાર એવી રીતે કરીએ તો પણ આપળુ વેએ જે આપળે શરીર જે ઈ થોળુક એક્ટિવ થઈ જાય એમ.
સાચી વાત છે તમારી બરાબર કીધું.
હમ.
આપળે રે જે હ અ જે ઘણી જ એવીઓ બધી એક્સસાઇઝ કરવા માટે ગમે એવી વસ્તુ ઘણી છે.
હમ્મ અત્યારે તો તમે જોવો છો ને કે કેટલી બધી લોકોને અલગ અલગ બીમારીઓ થય રઈ છે લોકો અ નાની નાની અ બીમારીઓથી પીળાતા હોય એમ કે અત્યારે નાના નાની ઉંમરમાં લોકોને અ આ બધી બીમારીઓ થઈ જત્ ી ઓય ઘણી વાર એમ થાય હાર્ટ એટેક નાની નાની ઉંમરમાં આવી જતા હોય, તમે જોયું અશે?
સાચી વાત છે આ .
હા તો આપળે ફિટનેસ ખાલી દેખાળવા માટે નય પણ જીવા માટે હોવી જરૂરી છે.
બરાબર છે સાચી વાત છે.
હ, કેમકે આપળે એવું વિચારતા ઓય કે હું આજે કરીશ, કાલે કરીશ ને એવી રીતે કરી કરીને આપળે દિવસો પા પાસ કરતા ઓય એમ ન અ હા. નેવુ ટકા લોકો એવું જ કરતા ઓય કે ખાલી શરૂઆત જ નથી કરતા ખાલી વાતો જ કરે છે કે હું કાલેથી કરીશ. હા, એના હિસાબે શું થાય કે આપડે અ ડીલે કરતા જાય કે હું આજ નહી કરું, પછી કરીશ પછી કરીશ. અને એમા ને એમાં આપણું શરીર પણ ખરાબ થતું જાય દિવસે ને દિવસે. અને અત્યારે આપણે નાની- નાની ઉંમરમાં શું થાય કે આપણે સીડીઓ ચડે તો પણ હાંફી જાય. ચઢી નથી શકતા.
લોકો કે છે ને કાલે કરું કાલે કરું. એ લોકો ને કાલે આવતું જ નથી.
હા.
હમ, કાલે આવતો જ નથી એ લોકોને. પછી આળસમાં જ બધું આજે કરવું, કાલે કરવું, આજે કરવું કાલે કરવું, એ કાલે આજે આવતું જ નહી. જે કામ ધારેલો છે કે તે કરવાનું છે તો આપડે કરવાનું જ છે ગમે તે કોઈ ભી કુછ ભી થાય.
હા, સાચું કીધું અને આપણે અ હા, અને આપડે ઉમર પ્રમાણે જે ફિટનેસ હોવી જોઈએ, આપડે વધુ કઈ ના કરી શકીએ તો કઈ નહી પણ ઉંમર પ્રમાણે આપણી જે ફિટનેસ હોવી જોઈએ એ પણ આપણે ફિટ રાખવું રહેવું પણ જરૂરી છે.
હમ
હમ, આપણાથી થાય એટલી હળવી કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ. એ બધું આપડા શરીર માટે ઉપયોગી છે.
આપણા શરીરના સાચવવું આપણા હાથમાં છે.
સાચું કીધું.
સાચી વાત ને.
અત્યારે લોકો એમ જ કહેતા મને ટાઈમ નથી ટાઈમ નથી એમ કરી કરીને. લોકો પોતાના માટે તો જરા પણ ટાઈમ નિકાળતા નથી.
હા બરાબર, સાચી વાત છે.
હમ.
આપડુ શરીર આપડે ગમે ત્યારે ભલી ખુબ કેટલો બી આપણેે બીજી હોય. કામમાથી ટાઈમ નીકાળીને આપણે શરીર આપણે હાચવવાનું આપડા હાથમાં છે એમ.
હા, સાચું કીધું. આપડે જો વધારે કાંઈ ના કરી શકીએ તો. આપણે સૂર્ય નમસ્કાર આવડે આવડતા હોય તો એ પણ દરરોજ ના કરીએ તો એ પણ આપણને ફાયદાકારક છે.
હા બરાબર છે, સાચી વાત છે.
હા.
સવારે -સવારે એક નાક બંધ કરીને લંબી સાસ લેવાની, દસ મિનિટ આપડે આ ખાલી આટલા જ કરી દીયે તો આ બી ઘણો ફાયદો છે ખબર છે.
હા, સાચું કીધું. અને અત્યારે લોકો તો જીમ પણ જોઈન કરતા હોય છે કે ફિટ રહેવા માટે. તો આપડે જો એ ના કરી શ સકતા હોય તો કંઈ નહીં પણ, ઘરે જો પણ આપણે અ થોડો ઘણો ટાઈમ કાઢી નેઈ આપડી રીતે કઈ પણ થોડું ઘણું એક્સરસાાઈઝ માટે ટાઈમ કાઢીએ ને તો પણ સારું છે.
સાચી વાત છે તમારી.
હા.
મ તમને શોખ છે એક્સરસાઇઝ કરવાનું ગમે છે.
હા, હા, મને તો બહુ ગમે છે.
મને પણ
અને અમે તો હવે તો બીજું તો કંઈ ના કરી શકીએ. પણ આપણે થોડુંક વોક તો રોજે કરવું જ જોઈએ થોડુંક તો.
બરાબ.
હા. આમ જમીને પછી થોડીક વાર વોક કરીએ તો એનાથી શું આપણું જમવાનું પણ પાચન થઈ જાય. અને પેટને લગતી કોઈ પણ આપને તકલીફ ના થાય એમ. એટલે હા. થોડું ઘણું વોક પણ કરવું જોઈએ. આપણી ફિટનેસ માટે એ પણ જરૂરી છે.
હમ્મ. બરાબર, સાચું કીધું.
હમ્મ.
જરૂરી છે.
બાકી શું કરો તમે? તમને યોગાસન કેવું કે એવું કંઈ આવડે?
હા આવડે છેન. હું કરું છું ન મુવ. મારે પાંચ વાગે ઉઠવાની ટેવ છે.
એ તો બઉ સારી આદત છે તમારી.
હા. પાંચ વાગે ગમે તેટલો કામ હોય, કામ હોય કે ના હોય, પાંચ વાગે ઉઠી જ જવાનું છે ને.
હમ્મ.
પાંજ વાગે ઉઠીન જે કામ, હા. આપણે જે કામ આપણે એક્સરસાઇઝ અડધો કલાક થોડો એક્સરસાઈઝ મેં નીકાળી દેવું. પસી આપણે કરું કામ. પણ કામ હોય કે ના હોય મારે પાંચ વાગે ઉઠવાની ટેવ છે.
હમ્મ. અત્યારે લોકોને તમને ખબર છે ને નાના-નાના દુખાવા થતા હોય, જેમ કે હાથમાં દુખ ખાવો થઈ જતો હોય, પગમાં દુખાવો થતો હોય, કમરમાં દુખાવો થતો હોય. તો આના માટે પણ એક્સરસાઇઝ થી જ એની દવા છે ઈ બધી.
બહુ સાચી વાત.
અત્યારે ફિઝિયોથેરાપ પી ને એ બધું એક્સરસાઇઝ માં જ કરાવે છે. એ લોકો એવું જ કહે છે, કે તમારે કંઈ કશું નથી દવા ગળવાની જરૂર. તમે ખાલી આ એક્સરસાઇઝ કરશો તો પણ તમને સારું થઈ જશ અને જયારે આપણેે શું કરતા હોઈએ? આપણે શું કર તાં હોય, કે નાની-નાની બાબત માં આપણે દવા લઈ લેતા હોઈએ.
હા બસ. આટલું કોઈ માથું દુખે હોય, ત્યાં તો બાબત ગોળીઓ ગળી દેવાની.
હા. તો જે આપ પણાં શરીર ને નુકસાન જ કરે છે. જો એની જગ્યાએ આપણેે એક્સરસાઇઝ કરીએ તો આપને ઘણો બધો ફાયદો થાય. આપણે એના પાછળ પૈસા પણ નથી ખર્ચવા પડતા આપણે ફક્ત થોડોક સમય કાઢવો પડે છે ખાલી એના માટે.
બસ હા. ઘણ મિનિમમ આપણે વધારે ના કાઢો, તો આધો-આધો અડધો કલાક તો કાઢી હકે ને.
હા.
હા. અડધો કલાક તો આપણે કાઢી છે. હું તો છોકરીઓને કઉં છું. મારી છોકરીઓ છે એનેય કઉ છું, બેટા વહેલી ઉઠ તો આમ તો વહેલી તો ઉઠે જ છે. તો મારા જોડે મારી આદત છે એવી એટલે છોકરીઓ ને એવી જ આદત નાખીશું વહેલી ઉઠવા માટે. એટલે એ વહેલી-વહેલી ઉઠે ને એક્સરસાાઈઝ તો બેટા કરવાની જ. જે થાય એ.
હા. કેમ કે આપણે જો આપણા શરીરને જ સ-સ તંદુરસ્ત નહીં રાખીશું, એક્સરસાઇઝ થી જ આપણું શરીર તંદુરસ્ત રહે છે. તં તંદુરસ્ત રાખવા માટે આપણે સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ? થોડી ઘણી એક્સરસાાઈઝ કરવી જોઈએ એમ. ફિટ રેવા માટે ઘણા બધા આપડે એના ફોર્મ્યુલા છે. પણ આપણાથી બને એટલી- -ટ્રાય આપડે કરવી જોઈએ.
આપડે છોકરીઓને બીજું કઈ નથી આવતું, મેં તો શું કીધું, તમને ડોરી કુંધો બસ એ બરાબર છે. ડોરી કૂદવાની, એ આપડે ઘણી એક્સરસાઇઝ છે બરાબર છે ને?
હા, એ પણ એક બરોબર છે.
હમ, દોરી કૂદો આપડે તો બી આવી બરાબર છે સાઈ- જે એકસરસાઇઝ
હા, અત્યારે તો અલગ અલગ લોકો, ઘણું બધું કરે છે ચાલે છે. પુષઅપ કરે છે, દોરડા કૂદે છે એને-
હા, હા ઘણી બધી એક્સરસાઇઝ આપડા- જે કરવી હોય આપણેે એક્સરસાઇઝ, તો ઘણી બધી છે. ના કરવી હોય, તો કઈ નથી.
સાચું કીધું, અને જો હ- તો એટલું જ માનું, કે આપણે જયારે સમય મળે ત્યારે થોડો ઘણો ટાઈમ કાઢીને રોજે- આ અડધો કલાક એના માટે કાઢવો જોઈએ.
હા, બરાબર આપડે હોસ્પિટલમાં પૈસા ખર્ચોને આ નથી, - તેને પણ તો આપડે આ ઘરમાં થોડો અડધો કલાક કાઢી દેએ તો હું વાંધો છે? કોઈ- આપણે જરૂર જ નહી, કયો જવાની.
હા, સારું- તો, આજથી તમે પણ થોડો ઘણો સમય નીકળજો એક્સરસાઇઝ માટે, હું પણ થોડોક ઘણો- -સમય નીકળીશ.
હાચી વાત છે, જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ.